હલો અરે સ્મિત બોલને ભાઈ બસ હમણાં જ ડિનર કરીને બેઠો હતો તું કહે કેમ યાદ કર્યો આજે
બસ એમજ કેટલા દિવસ થી આપણી શાંતિથી વાત ન નથી થય એટલે રોજ પેલી વોટસપ પર હાય હેલો ની લિંક ફરતી હોય એ મેં કીધું લાવને આજે ફોન કરી લો મારા મિત્ર ને.
તે સારું કર્યું હો સાચે આજે સોશિયલ મીડિયાના ચક્કરમાં આપણે માણસોને મળ વાનું તો ઠીક ફોન પર વાત કરવાનું પણ ભૂલી ગયા છે.
સાચી વાત છે ચાલ પેલા એ કહે કે તારી ઓફિસ માં કેવું ચાલે છે પેલો તારો નવરો પ્રોજેક્ટ પત્યો કે હજી માથાકોર વાળો ચાલુ જ છે ભાઈ
અરે ભાઈ એ પ્રોજેક્ટ તો પત્યો પણ નવો એનાથી મોટો આવી ગયો આવી ઉભ ગયો છે આ પ્રોજેક્ટ લાઈફમાં શાંતિ જેવું કઈ છે જ નહીં લોહી ઉકાળે છે આ લોકો તારું કેવું ચાલે છે બિઝનેસમાં
આપણે તો એ રોજ રાગ રોજ સવારે દુકાને જવાનું અને સાંજે આવવાનું પણ હા આ વખતે માર્કેટ થોડું ધીમું છે પેલા જીએસટી ના નવા નિયમો આવ્યા છે એમાં થોડી
હા યાર નિયમો રોજ બદલાય છે અચ્છા પેલું વેકેશન નું કતો હતો એનું કઈ નક્કી કર્યું કે પછી દર વખતની જેમ પ્લાન કેન્સલ
અરેનારે ના આ વખતે તું જવું જ છે પણ છે કે ક્યાં જવું ચાલું ગોવા જઈએ તો બહુ ગરમી અને ભીડ હોય છે હિમાલય હિમાચલ જઈએ તો અત્યારે લેન્ડ સાઇડ નો ડર રહે છે. તારી પાસે કોઈ સજેશન છે?
એક કામ કર સાઉથ બાજુ નીકળી જાયએ. કેરાડા અથવા કુરુંંગ અત્યારે ત્યાં મસ્ત વાતાવરણ હશે શાંતિ પણ મળશે. ગ્રીન ગ્રીન જઈને તારું આ મગજ ને પાકી ગયું છે ને
હા વિચારવા જેવું છે. તું ભેગો આવે તો મજા આવે ને આપણને પેલા કોલેજ ના દિવસોમાં કેવા અચાનક પ્લાન બને બનાવીને નીકળી પડતા હતા યાદ છે તને પેલી આબુની ટ્રીપ હતી આપડી.
ભાઈ એ ટ્રીપ તો બહુ જિંદગીભર નહી ભૂલાય. કિસ્સામાં માંડ પાંચસો પાંચસો રૂપિયા હતા ને આપણે ઉપડી ગયા હતા અને પેલી રાત્રે આપણી બાઈક પણ પંચર થઈ એલી યાદ છે ને.
તું તો ગભરાઈ જ ગયો હતો તને ખબર છે તે જંગલમાં રીંછ આવશે આપણને ખાઈ જશે અને હજી તારો આ વખતે મોટ યાદ છે મિત્ર.
અરે ભાઈ રાત્રે બે વાગે કોઈ પણ ડરી જાય ને, એ તો તારું સારું હત તું કે પહેલો ટ્રક વાળો મળ્યો અને આપણને હેલ્પ કરી, પણ હાય એ દિવસોની મજા અચ અલગ હતી હવે તો ચાલુ વેકેશનો આવે તો એમાં થાય કે કે બસ આખો દિવસ સુઈ જ રહું.
સાચે ચાર ઉંમર વધી રહી છે કે જવાબદારી ખબર નથી પડતી, ઈચ્છા તો ઓલી નવી વેબ સિરીઝ જોઈ કે નહી? પેલી બહુ જ ટ્રેન્ડિંગમાં છે.
ના યાર મેં હજી જ નથી જોઈ. કેવી છે જોવા જે એવી છે કે ટાઈમ પાાસ?
ના યાર મિત ના, ના યાર મે હજી નથ થી જોઈ કેવી છે જોવા એવી છે કે ટાઈમ પાાસ છે?
લે કર વાત તું ઓફિસ ટાઈમે પહોંચી કે છે કે નહી પછી સવારે ત્યારે ઉઠી જાય વાનું સે કે કેવી રીતે?
હા અરે જોરદાર છે ભાઈ. સસ સસ્પેન્સ અને થ્રીલર એકદમ નેકસ લેવલ નું છે. તું જોજે, તને ગમશે તો કાલે રાત્રે બે વાગ્યા સુધી જાગીને આખી પૂરી કરીશ.
લે કર વાત તું હુ ઓફિસે ટાઈમે પહોચી સે કે નહી પછી સવારે ઉઠાય છે કે કેવી રીતે? અરે ભાઈ થોડું ધ્યાન રાખ આટલી ચા સ્વાસ્થ્ય માટે સારી નથી. તું પેલી ગ્રીન ટી કે એવું કાઈક ચાલુ કર.
બનાવે હોય તેજ પેલા કૂતરાને રોકી શું કહે?
બધા મજામાં છે. રોકી તો હમણાં જ મારી બાજુમાં બેઠો છે. પૂછી પટાફટાવેમ છે. એને ખબર પડી ગયેલા કે તું હેના વિશે વાત કરે છે. અને હા તારી મમ્મી ની તબિયત હવે કેવી છે? પેલા પગમાં દુ ખાવો ત્રાસ હતો એમને
હા હવે ઘણું સારું છે. પેલા નવા ડોક્ટરે જે કસરત બતાવી ને તે એનાથી ઘણો ફેર પડ્યો છે. ઉમર થાય છે એટલે આ બધા
ઘણું કામ કર્યું મારા માટે, એટલે તેને તકલીફ તો રહેેવાની જ ત્યારે ઉમર થઈ ગઈ તી.
સાસી વાત છે. પેરેન્ટસ નું ધ્યાન રાખવું એ જ આપણી પહેલી પ્રોયોરિટી હોય.
હમ્મ.
અરે સાચે એ તો ત્યાં શેઠ થઈ ગયો હતો. ને હું થયું પાછો કેમ આવ્યો હશે?
એ કહેતો હતો કે ત્યાં પૈસા છે પણ લાઈફ નથી. એકલતા બહુ સારી છે એટલે તે હવે અહિયાં જ આવીને કંઈક નવું સ્ટાર્ટઅપ કરવાનું વિ વિચારે છે પણ તે અહી ખોટો આવ્યો કેમ કે મિત્ર ત્યાં પૈસા તો છે અહિયાં તો કઈ નથી મિત્ર
સુું તમે ગમે ત્યાં જાઓ ઈન્ડિયા જેવી મજા અને અહિયા ના માણસો ક્યાંય નહી મળે અહિયાં રાત્રે બાર વાગ્યે પણ પાન ના ગલે ચાર માણસો વાતો કરતા મળી જાય ત્યાં તો તો બધું સુમસાન અને કોઈ જોવા જ ન મળે. આખી રાત રસ્તા ઉપર કોઈ જોવા જોવા ન મળે કોઈ દિવસ બી
એવું છે એમ ને તે વાત તારી સો ટકા સાચી અહીંયા ભલે ગમે તે ટ્રાફિક હોય કે પોલ્યુશન હોય પણ આપણું ઘર એ આપણું ઘર જ હોય મિત્ર કેમ કે બહાર જઈએ ત્યાં કરતા આપડા ઘર જેવી મજા કઈ ના આવે આપણને
બરાબર ચાલ હવે વાતો વાતો માં કલાક થઇ ગયો ખબર જ ના પડી ભાભી તારી રાહ જોતા હશે હમના જમવાની
હા હા હા યાર એ હમણાં જ રૂમમાં આટા મારીને ગઈ એટલે સમજી ગયો કે હવે ફોન ફોન ચાલુ જ છે એટલે તે કઈ નય બોલયો હશે
હા ભાઈ કર શાંતિ પહેલા ચાલ આ પર મેડ મેડ પડી જાય તો ક્યાંક સાંજે મળીએ શાંનથી બેસીને કોફી પીઈ શું
એ તો કેતો હતો ને કે ત્યાં પૈસા છે મિત્ર એ તો હસતા હસતા ભાઈ ઘર શાંતિ પહેલા ચાલ આ વિકેનડ પર મેળ પડીએ. તો ક્યાંક સાંજે મળીએ શાંતિ થી બેસીને કોફી પીશું ને શાંતિ થી મિત્ર વાતો કરશું.
ડન છે શનિવારે સાંજે હું તને ફોન કરું મમ્મી પપ્પા ને મારા જય શ્રી કૃષ્ણ કેહ જે.
ચોક્કસ તારા ઘરે પણ મમ્મી પપ્પા ને જય શ્રી કૃષ્ણ કહી જે ને ભાઈ ગૂડ નાઈટ.
શું કરે બાકી ન છોકરા?
બસ બધા મજામાંશે તમે કો?
કાંઈ નહી બસ જો રોકી હમણાં મારી બાજુ બેઠો હતો તમારો પૂછતો હતો.
એવું છે એમને રોકી પૂછલી પટ પટાવતો હતો.
હા એવું છે. હા છે તારા પપ્પા શું કરે છે?
બસ જો એ તે બધા પણ અત્યારે ઘરે છે સુવાની તૈયારી કરતા હશે ભાઈ.
એવું છે હા. શું બાકીને બીજું શું ચાલે ત ખર ના શું કરે છે?
બસ બધા મજા માં સે તમે બોલો બાકી.
કાય નઈ બસ જો હમણાં થોડું પરેશાન હતો દવાખાના ના ચક્કર માં મમ્મી ને થોડી તબિયત સારી નથી એટલે દવાખાના ધક્કા ખાતા એવું બધું ચાલી રહ્યું છે.
અત્યારે
હા બસ હમણાં જસ્ટ દવાખાને ધક્કા ખાધા રોજ ના રોજ અમને તો સારું થઇ ગયું વા છે એટલે બધી એને સારું થયું છે તો જો ને પપ્પા ને અ પગમાં દુખાવાનું શરૂુ થઈ ગયું.
એ તો હવે કેમ કે યાર લાંબી ઉંમર થય ગય એટલે હવે તેને કઈક ને કઈક નવું નવું તો થતું રહેશે પણ અત્યારે મમ્મી ડાયાબિટીસ તે સારી થઈ ગઈ. ખુબ સારું કહેવાય. કેમ કે તે ડાયાબિટીસ
આનુ વંશિતતા છે. વારસામાં પણ લાગે તને થાય, પછી તારા બાળકને થાય, તેના બાળકને થાય,
હા, એ તો પછી જોયું જાય જે થાય એ આગળ ને અત્યાર તો સારું છે. એમ કાઈ વાંધો નથી એટલો બધો.
હમ, બાકી તો ભાઈ! ડાયાબિટીસ વાળા વ્યક્તિને આનુવંશિકતા છે તેનું લક્ષણ છે. એટલે તે આનુવંશિક એટલે પેઢી દર પેઢી લું આવે. અને તે વ્યક્તિને મોળું ખાવું પડે, તેને શા બા ગળિયો નહી પીવાનું તેને સાવ મોળુ મોળુ જ ખાવ પડે, કેમ કે મારા નાની મા ને હતું જ ને મને ખબર છે.
હા, એવું જ છે ઘરું તો કઈ ખાવાનું નથી દેતા, તો એટલો બધો વાંધો નથી. કોઈ સારો ડોક્ટર હોય તો કે જે તારેા ધ્યાન? તો આપડે બતાવી દઈશું પાછું.
છે ને, પણ અત્યારે તારે સારું થઈ ગયું. સત્તા પણ નો સારું થાય
સ જ
તે આપડા જાણીતા છે ને, ત્યાં જઈને તું મને કોલ કરજે ને, મારું નામ દેજે ને સ્મિત નો ફોન હતો. દુબઈ
હા, તો બહૂ બહુ મજા નઈ રહી તો, હું તને ફોન કરીશ પાછો આપડે ત્યાં તારે સાથે આવજે તુ. બતાડવા જઈશું ત્યાં
કર તું મને ફોન કરાવજે, ત્યાં જઈને એટલે આપણે એ જ જાણીતો બિલ બિલ માં તો કોઈ ટેન્શન છે નહીં તો, આપણે તું બાકી રશે તો અહીયાં ચાલજે
હા એવું છે. તો આપડે હું? ફાઈનલ, જો હવે મજા જેવું નઈ રહી તો હું પાછું આવીશ. ત્યાં ફોન કરી તને તો આપડે બંને સાથે-' જાશું. જો ડાયાબિટી બહુ કંટ્રોલમાં નહી રે તો પાછા જાશું આપડે પાછા
હમ અને કાકા ને પણ લેતા આવજે ત્યાં આપડે કુડી ત્યાંથી ડોળસા ને, ડોળસા હાંડકાનો ડોક્ટર પછી ન્યા જઈને આપે તેના પગું દેખાડી દઈશું.
તો એમ કરશું સાથે પરિવાર આવશું. ફોર વીલ લઈ ને બતાવી દશું આપડે બં ને હા મજા બહુ નઈ રે તો હું આવીશ પાછું.
કેમ કે ત્યાં ડોળસા હાંટકા નો ડોક્ટર છે. તે ખુબ સરસ છે. અને તે બધું સંભાળી લે મારા કાકા ને પણ હતો એટલે તેને પણ સારું થઈ ગયું નથી એટલે કહુ છું.
હા, એવું છે. ચાલ ને પાછો તો મજા નઈ લે તને પાછો ફોન કરીશ નેબ કોણ કઈ ચાલ તો
ઓકે, ઓકે વાંધો નઈ તું તારે શાંતિ થી હવે તું સુઈ જાય ને, કંઈ પણ જરૂર પડે તો ફોન કરજે. ને આવવાન થાય એટલે ફોન કરજે મને, એટલે.
એ ઓકે હાલ, ગુડ નાઈટ
હા હા કરને